હલો હા. તને એકડી આવડે.
શું આવડે.
એકડી.
એકડી શું હોય.
હા એક બે ત્રણ ચાર એમ સો સુધી આવડે.
કુ છે.
શું.
આવડે જ છે મને.
બોલો એકથી સો બોલો તો.
એક, બે, ત્રણ. ચાર. પાંચ, છ. સાત, આઠ, નવ. દસ, હવે તમે બોલો.
આગળ બોલો ને પણ.
અગિયાર, બાર. તેર, ચૌદ. પંદર, સોળ. સત્તર, અઢાર, ઓગણીસ. વીસ.
એકવીસ, બાવીસ. ત્રેવીસ, ચોવીસ, પચીસ. છબીસ. સત્યાવીસ, અઠવીસ, ઓગણતીસ, નેત્રીસ. એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ. પાંત્રીસ, છત્રીસ. સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાલીસ, ને ચાલીસ.
એક ચાલીસ, શું કહેવાય?
એકતાલીસ.
એકતાલીસ, બેતાલીસ, તેતાલીસ. ચોતાલીસ.
ચુવાલીસ.
ચુમલીસ, પિસ્તાલીસ.
છેતાલીસ છેતાલીસ.
છેતાલીસ.
સુડતાલીસ.
સોડતાલીસ. અડતાલીસ, ઓગણપચાસ.
પંચાસ, હમ. એકાવન, બાવન, ત્રેપન, ચોપન. પંચાવન, છપ્પન, સત્તાવન, અઠાાવન. ઓગણસાઠ, સાઠ.
થ
એકસઠ, બાસઠ. ત્રેસઠ, ચોંસઠ. પાસઠ, છાસઠ, સડસઠ, અડસઠ. ઓગણ સિત્તેર, સિત્તેર. ઈકોત, બુધર, તત્વે. ચુંબોતીર, પંચોતેર. છોતેર. સિત્યોતેર, ઇઠ્યોતેર, ઓગણએંસી. એંસી. એક્યાસી, બ્યાસી. ત્યાસી, ચોર્યાસી, પંચ્યાસી, છ્યાસી. સીત્યાશસી, ઇઠ્યાશસી. નનેવ્યાસી, નેવું, એકાણું, બાણું, ત્રણું. ચોરાણું, પંચાણું, છનું. સત્તણું, અઠાણું, નવ્વાણું અને સો.
વેરી ગુડ.
થેન્ક યુ થેન્ક યુ.
હમ.
હ હલો
હલો
હલો
હલો
હલો હલો
હા વાર વાર આમ થાય કેમ કેમ થાય.
હલો હલો.
હ હલો.
હલો.